હેલો.
કેમ છો મજામાં?
હા મજામાં, તમે કેમ છો?
હા બસ મજામાં. આ તો ઘણા સમયથી વિચારી હતી કે ફોન કરું, એટલે.
હા, બરાબર.
તમારી પરીક્ષા પતી ગઈ?
હા પતિ ગઈને પરીક્ષા તો.
આ પરીક્ષામાં તો, કેવી ચિંતા અને કેવો તણાવ ઊભો થઈ જાય પરીક્ષા શબ્દ સાંભળીએ એટલે નહીં.
હા સાચી વાત.
એટલે આમાં કેવું થાય. કે પરીક્ષા શબ્દ સાંભળતા જ મનમાં એક પ્રકારનો ડર કે તણાવ પેદા થઈ જાય. કે હવે પરીક્ષા આવશે આપણેે વાંચીશું કેવી રીતે તૈયારી કેવી રીતે કરીશું.
હા. ટેન્શન નાઈ જાય એક પ્રકારનું મગજમાં. કે પરીક્ષામાં આપણેે વાંચ્યું હશે એ આવશે કે નહી પેલો જ પ્રશ્ન એ હોય.
હા એ સાચું. પણ વાસ્તવમાં કેવું કે, પરીક્ષા એ કોઈ ડરવાની વસ્તુ નથી. પરીક્ષા એ માત્ર આપણા ત્રણ કલાકના પેપરની રમત નથી. પણ આપણે આખા વર્ષ દરમિયાન શું શીખ્યા કેટલું સમજ્યા. તેને આપડણે કેવી રીતે પેપરમાં રજૂ કરવું. એ છે એક માધ્યમ છે. જેમ સોનું અગ્નિમાં તપીને જ કુંદન બને છે ને, તેમ વિજયથી પણ પરીક્ષાના સમય થી પસાર થઈ ને વધુ મજબૂત અને જ્ઞાની બને છે.
હા સાચી વાત.
એટલે પરીક્ષામાં આપણને ડર ને ટેન્શન થાય પણ એ એટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી.
હા.
પરીક્ષાથી જ પરીક્ષાનું મહત્વ કેવું આપણા જીવનમાં કે આપણા આખા આખા વર્ષમાં આપણેે. કેટલું ધ્યાન આપ્યું ક્લાસમાં, એ આપણે જાણી શકીએ.
હા.
અને, હા, પરીક્ષા માત્ર પુસ્તકીય જ્ઞાન ચકાસવા માટે નથી હોતી. તે આપણા જીવનમાં ઘણા મહત્વના ગુ ગુણોનોો વિકાસ કરે છે, એટલે પરીક્ષા આપડા ખાલી કે કોલેજમાં લેવાય એ જ પરીક્ષા નહી આપણા જીવનમાં પણ, આપડી કેટલી પરીક્ષા લેવાય. એ તમે અનુભવ કર્યો હશે હેને
હા કર્યો છે ને
હા પરીક્ષામાં આપડે કેટલું બધું ધ્યાન રાખવ હું પડે નહી ત્રણ કલાક નું પેપર ને આપડે બધું લખી શકશું.
હા પેપર પૂરું થશે કે નહીં.
હા એ છે. અને પે પરીક્ષા પહેલાં જ્યારે આપણે એનું તૈયારી કરતા હોય જે આપડણે એનું શિસ્થ અને એકાગ્રતા પણ જરૂરી છે. જો આપડે દરરોજ એ સ્સ્થિતિ વાંચવા બેસે એ ટાઈમ ટેબલ બનાવીએ ઈ બધું જ કરીએ ને એ પગલાં લઈએ તો આપણે પરીક્ષામાં સારું એવું. કરી શકીએ છે એમ લખી શકીએ પરીક્ષા પરીક્ષામાં
હા.
તમને ખબર છે. કે પરીક્ષામાં તણાવ ઓછો કરવા ટેન્શન ઓછો કરવા શું કરવાનું.
પુ શું કેવાય એ નહીં કરવાનું. કે જેટલું યાદ રહ્યું ને એટલું યાદ રહ્યું બાકી છેક એન્ડ સુધી બહુ વાંચ વાંચ નહી કરવાનું. બહુ ટેન્શન નહી લેવાનું પછી એવું જ વિચારવાનું જે થયું જે વાંચ્યું છે એ જાવશે.
એવું જ વિચારવાનું પછી એવું નેગેટિવ નહી વિચારવાનું કે મેં વાંચ્યું છે આ નહીં આવે એવું તો વિચારવાનું જ નહી.
હા એ વાત સાચી છે અને પછી આપડામાં આત્મવિશ્વાસ અને ધૈર્ય પણ એવું હોવો જોઈએ. કે મુશ્કેલ પ્રશ્નો સામે આપણે હિંમત ના હારીએ. પેપર પૂરું કરીએ એ જ આપ આપણો આત્મવિશ્વાસ વધારે છે એટલે પરીક્ષા નું. મહત્વ આપણા જીવનમાં ખુબ જ વધારે છે.
હા.
હા જેમ આપડે વાત કરીએ એમ કે તણાવ ઓછો કરવા માટે શું કરવાનું તો આપણે ટાઈમટેબલ સરખી રીતે બનાવીએ. અને એનું પાલન કરીએ પછી પૂરતી ઊંઘ ને હા લઈએ તો આપણું સ્વસ્થ આપણું સ્વાસ્થ્ય પણ પરીક્ષા ના સમય દરમિયાન જરૂરી છે કે આપણે આપણું સ્વાસ્થ્ય સારું નહી હોય તો આપણેે એ પેપર કેવી રીતે લખીશું.
હા.
એટલે સ્વાસ્થ્ય પણ જરૂરી છે એના માટે આપણે પૂરતી ઊંઘ લેવી જોઈએ.
હમ.
અને અત્યારે તો ઘણા વિદ્યાર્થીઓ કેવું કરે છે ખબર કે ગોખણ પટ્ટી વધારે કરે છે અને એમ જે સમજવાનું હોય ને એ ના સમજે ઘૂખણ પટ્ટી કરીને પેપર લખે એટલે આપણું જ્ઞાન અંદર આપડા મગજમાં જયા જ નહી, કુખણપટ્ટી કર્યું હોય તો.
કેવું ગોખેલું છે ને આપડણે જયારે યાદ કરવા જઈએ ને પરીક્ષા આપતી વગર. ત્યારે અમુક વખત યાદ બી ના આવે અને જો એ એની જગ્યા આપણે સમજેલા હોઈએ ને. તો યાદ બી આવે ને આપડણે આપડી જાતે લખી બી શકીએ.
હા એટલે આપડ ઘોગનપટ્ટી. ના કરવું જોઈએ આપણેે સમજીને એ જે પ્રશ્ન હોય એ તૈયાર કરવો જોઈએ.
હા.
પછી એમાં આપણે વાલીઓ અને શિક્ષકોની પણ ઘણી મહત્વની ભૂમિકા છે.
હા.
એમાં કેવું કે પરીક્ષાના જે સમયમાં. ખાલી વિદ્યાર્થીઓ એ ધ્યાન ના આપવાનું હોય વાલીઓને શિક્ષકોની પણ એટલી જ ભૂમિકા છે જેટલી વિદ્યાર્થીઓની છે. એટલે વાલીઓ એ પણ ધ્યાન આપવું જોઈએ. બહુ માક્સ માટે દબાણ ના કરવું જોઈએ પછી એમ પોતાના બાળકની અને બીજા બા અને બીજાના બાળકની સરખામણી ના કરવી જોઈએ. એવું નહી કેતા કે આના માર્કસ આટલા વધારેા આવ્યા તારા ફ્રેન્ડ ના, તો તારા કેમ ઓછા આ્યા.
હા.
એવું તો આપણેે બધા અનુભવ કરીએ છ છેીએ કેમ કે આપણા આપણા મિત્રો હોય. અને આપણાથી વધારે આવે તો આપણા માતા પિતા કે પૂછે આપણને કે કેમ ઓછા આવયા તારા.
હા.
માસ્સ, હા. એટલે આવી બધી સરખામણી કરવાને બદલે છે ને તમને પ્રોત્સાહન આપવું જોઈએ.
હા એ સો ટકાની વાત, તો બાાર કેવું કે એને મગજમાં બહુ એ વિચારે નને જો એવું સરખામણી કરે ને તો કેસો મન તો બોલે છે ઘરેથી અને માર્ક્સ આટલે બે માર્ક્સ વધારે આવ હોય ને. તો બીવું કેજો તારા કરતા એ વધારે હોશે. એવી સરખામણી તો કરવી જ ના જોઈએ.
હા સાચી વાત છે કેમ કે એ સરખામણી કરીએ ને તો મગજ પર બહુ જ વધી જાય, અને પરીક્ષા ના આપી શકે. અને ટેન્શન જોડે શું પરીક્ષા આપવાનું હતું બાળક.
હા, તેજ વાત.
એટલે, પરીક્ષા પરીક્ષા ના સમયમાં છે ને વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો. એ ત્રણેની ભૂમિકા એટલી મહત્વની છે ને જો, એમાંથી કોઈ એક એ વ્યક્તિ જો તેની પોતાની ભૂમિકા સરખી રીતે ના ભજવે ને. તો એનું પરિણામ બાળકને ભોગવવું પડે છે.
હા સો ટકા ની વાત હય.
આપણે પણ ઘણી બધી પરીક્ષા આપી છે, આપણેે પણ એ સમયથી નીકરી નીકળી ગયા છે. ઘણો બધો અનુભવ છે કે પરીક્ષામાં કેવો તણાવ થાય? પછી આપડા સમય, સમયને કેવી રીતે આપણે મેનેજ કરી શકીએ?
હા.
એનાથી પરીક્ષા થી આપડે તો ઘણું બધું શીખી શકીએ નય.
હા સાચી વાત.
પહેલા આપણને એવું લાગતું હતું કે ના. પરીક્ષા શું કરવા આપણા જીવનમાં છે? પણ પરીક્ષાથી જ આપણને ખબર પડે કે આપણા મગજ આપણામાં જ્ઞાન કેટલું છે? આપડે કેવી લાયકાત કરાવીએ છીએ.
સાચી વાત છે તો તો ખબર પડશે કે આપ આપણને આવડે છે કેટલું?
હા હા સાચી વાત છે. અત્યારે તો કેવું કે વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધતી રહી છે એટલે હવે પરીક્ષા પણ ખુબ જ મહત્વની બની છે કેમ કે ઘ બધા વધારે વિદ્યાર્થીઓ હોય તો તેમની આગળના ધોરણ માટેની પસંદગી કેવી રીતે કરવી? તો પરીક્ષા જ એક એવું માધ્યમ છે જેનાથી આપણે આપણે પસંદગી કરી શકીએ કોઈ અ હવે તો ઇન્ટરવ્યુ માં પણ પરીક્ષાઓ લેવામાં આવે છે ખબર છે તમને?
હા ખબર છે ને ઘણી બધી પરી પરીક્ષા લેવામાં આવે છે ઇન્ટરવ્યુ માં.
અને ગવર્મેન્ટની પણ ઘણી બધી પરીક્ષાઓ વધી ગઈ છે. ગવર્મેન્ટલ જોબ માટેની
હા.
આ એક જ વસ્તુ સૂચવે છે કે આપણામાં જ્ઞાન કેટલું છે? પછી છે એ જે વિદ્યાર્થી છે એ એના માટે સક્ષમ છે કે નહીં?
હા.
પરીક્ષામાં તો આપણે ખાલી પુસ્તકીય જ્ઞાન જરૂરી નથી. આપણે અ કેવું સામાન્ય જ્ઞાન જે બહારની દુનિયાનું હોય એ જ્ઞાન પણ જરૂરી છે. એટલે
અમુક જે ગવર્મેન્ટ એક્ઝામો આવે ને એટલે ગવર્મેન્ટ ગવર્મેન્ટ એક પરીક્ષાઓ આવે ને એમાં તો એજ બધું જે બહાર નું જે સામાન્ય જ્ઞાન હોય ને એ જ વધારે પૂછે. તમે ક્યારે એવી ગવર્મેન્ટની એક્ઝામ આપી છે?
હા મેં એક એક્ઝામ આપી તી મારે માસ્ટર માં એડમિશન લેવું તું ને તો સિમેટની એક્ઝામ આવે એ આપી તી એમાં એ ટાઈમે મને બી થોડો ડર લાગતો હતો થોડું અઘરું બી હતું. અને એક્ઝામમાં હું સફળ બી નતી ગઈ. એટલે થોડું દુઃખ થાય એમાં.
હા આપડે એક વખત નિષ્ફળ જઈએ. તો આપણને વધારે જાણવા જાણવા મળે કે હવે આપણે તેમાં વધારે મહેનત કરવાની જરૂર છે.
હા.
આ પરીક્ષા તો પરીક્ષા ના સમયમાં આપણે તો ઘણું બધું ધ્યાન રાખવું જોઈએ.
હા સાચી વાત છે.
સારું તો હવે તમે પણ ધ્યાન રાખજો હું પણ ધ્યાન રાખીશ.
હા પાક્કું.
સારું તો હવે મૂકું.
હા.